હાલું
હલો
હા મિત્ર મારો અવાજ આવે છે તમને
હા
હાલે તમે તમારી પાસે થોડો એવો ટાઈમ છે તમે મને થોડો ટાઈમ આપશો
હા મિત્રો હું અત્યારે ફ્રીજ છું
અચ્છા હા તો તમે શું કરો છો મતલબ અભ્યાસમાં શું કર શું ચાલી રહ્યું છે તમારું
આ મારું કોલેજ ચાલુ જ છે અત્યારે
અચ્છા તો તમે કોલેજ ઘરથી જાઓ છો કે હોસ્ટેલમાં રહો છ
હું હોસ્ટેલમાં રહું છું
અચ્છા એટલે તમારું જે હોસ્ટેલ કોલેજ છે ઘરથી ઘણી દૂર છે એમ ને
હા
અચ્છા અચ્છા તો અ આજે આપણે એક એવા ટોપિક પર વાત કરીએ જે છે કે અ શહેરી જીવન અને ગ્રામ્ય જીવન તો આપ કેવા એરિયામાં એવા અભ્યાસ કરો છો મતલબ શહેરી શહેરમાં કરો છો કે ગ્રામ્ય વિસ્તારમાં કોલેજ કર
હું અત્યારે શહેરી વિસ્તારમાં કોલેજ કરું છું
અચ્છા અને તમે અ ગામડામાં રહો છો કે શહેરમાં રહો છો
હું ગામડામાં ર
અચ્છા એટલે તમે ગામડામાં રહીને શહેરમાં અભ્યાસ કરો છો બરાબરને
હા
હા તો આજે આપણે એના પર જ વાત કરીએ કે અ ગ્રામ્ય જીવન કેવું હોય છે અને શહેરી જીવન કેવું હોય તો પેલા આપણેે વાત કરી લઈ ગામડાની તો ગામડામાં રહેવાની મજા કઈક અલગ જ હોય છે જ્યાં અ ઘણા બધા એવા લોકો વસે છે અને સારી રીતે એકબીજા સાથે હળી મળીને રહે છે અને એકબીજા સાથે ઘણા બધા એવા તહેવારો ઉજવતા હોય છે પોતાના સુખ દુઃખો પણ સુખ દુઃખમાં પણ બધા સાથે હોય છે અને ગામડાનું વાત વાતાવરણ પણ એવું હોય છે કે અ હર કોઈને ગ્રામ્ય જીવન પસંદ આવી જાય જેમ કે ઘણા એવા કુદરતી સૌંદર્ય પણ ગામડામાં હોય છે અને ગામડાની શરૂઆત જ જોઈએ આપણે તો જયારે સૂર્યોદય થાય છે અને મંદિરોમાં હ ભજનો નો કિલકારો જ તો હોય છે ઘંટડીયો સંભળાય છે અને હમ એક ફ્રેશ મોર્નિંગ જેને આપણેે કહી શકીએ એ રીતે ગામડાને સવાર થાય છે અને ત્યારબાદ હમ સૂર્યો્યોદય થયા પછી અ બધા જ પોત પોતાની રીતે નાસ્તો એવો કરતા હોય છે ચા નાસ્તો કરતા હોય છે અને તે ઘણી એવી એ લોકોની ટ્રેડિશનલ ખોરાક કહી શકીએ આપણે એ લોકો ખાતા હોય છે અને ત્યાર બાદ પછી એ લોકો ખેતરોમાં કામ કરવા બધા જતા હોય છે અને ખુબ જ સારો એવો પાક એ લોકો ઉત્પન્ન કરતા હોય છે જેમ કે અ મોટા ભાગના ખેડૂતો ગામમાં વસે છે અને સાર સારા એવા પાક કરીને હમ પૂરા દેશ કા તો પૂરા રાજ્ય ને અનાજ પૂરતું પાડતા હોય છે અને ત્યારબાદ બપોરે અ બપોર થયા બાદ એ લોકો નું જમવાનું પણ ખેતરોમાં થતું હોય છે મોટા ભાગમાં પુરુષો જે હોય છે એ ખેતરમાં કામ કર
હો છેને
હા ત્યારબાદ હા એ લોકો અ સ્ત્રીઓ હોય છે ઘરની જે લોકો ઘર કામ બધું બતાવીને અ પોતાનું જે ભોજન હોય છે એ ખેતરોમાં લઈને અ બધા નિહાળતા હોય છે. ત્યાર બાાદ થોડો આરામ લઈ એવા અ વૃક્ષ નીચે આરામ કરી એવો શીતળ એવો ઠંડો પવન આવતો હોય છે જેના કારણે આ એક હા એક ખુબ જ એવું સરસ અનુભવ પણ થાય છે અને આવી રીતે ગામડાની શરૂઆત થતી હોય છે અને હ. હ જે અંતમાં અ જે સાંજનો સમય હોય છે. સૂર્યાસ્ત નો સમય એ ટાઈમે બધા એક તો ગામની એક સ્થળ હોય છે ત્યાં ભેગા થતા હોય છે. ત્યાં વડીલો હોય છે નાના બાળકો હોય છે નાના બાળકો રમતો રમતા હોય છે. ઘણી એવી અ રમતો હોય છે જે ગામડાની હોય છે જેમ કે ગીલી ડંડા હોય છે, ઘણી એવી રમતો એ લોકો રમતા હોય છે, શતાા બુકડીમાં આવી જાય અને આંબલી પીપળી પણ આવી જાય ઘણી એવી રમતો આવી જતી હોય. એની જ કમ્પેરમાં જો હવે આપણે શહેરી જીવન જેવી તો શહેરી જીવન એ ખૂબ જ અ ઝડપી જીવન કહેવાય કારણ કે અ જે મોટા ભાગમાં શ શહેરમાં લોકો જે વસ્તા હોય છે એ લોકો અ નોકરી કા તો કોઈ એવી અ જોબ કરતા હોય છે. કે એ લોકો ને એટલો બધો જેમ અ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને જે એટલો ટાઈમ મળે છે એટલો ટાઈમ મળતો નથી. અને ખુબ જ એવું ઝડપી જીવન ચાલતું હોય છે. અને શહેરની વાત કરીએ તો શહેરમાં હ એકબીજા પાસે લોકો પાસે ટાઈમ તો નથી એકબીજા સાથે હળવા મળવાનું એકબીજા સાથે ફરવાનું એકબીજા સાથે વાતચીતો કરવાનું અને રમવાનો એવો સમય હોતો નથી બધા એ પોતાના આમ સમયમાં કામ પર જવાનું હોય છે એટલે શહેરી જીવન એ ખુબ જ ઝડપી જીવન ચાલતું હોય છે. અને ઘણા એવા હા જો વાત કરીએ શહેરી જીવનમાં તો વસ્તી ગીતતા પણ વધારે હોય છે, અને ઘણો એવું વાહનો ન તથા અ બીજા મુસાફરો ન પણ અવાજ અ ખુબ જ હોય છે જેના કારણે અવાજ નું પ્રદુષણ પણ આપણે એને કહી શકીએ ઘણી બધી એવી વસ્તુ કે જેમ કોઈ એક શહેરની સ્થાપના થાય પણ ગામડા કરતા ઘણા એવા વધારે લોકો રહેેવા માટે આવતા હોય છે અને ઘણા એવો કચરાનો પણ ઉપદ્રવ થતો હોય છે, ઘણી એવી ગટરો તેમાં હમ ખુબ જ અ મતલબ તો ખરાબ હવા કચરા જતા હોય છે અને જેને બહાર ક નદી નાળામાંતું એવા કોઈ જળ સ્ત્રોત પર છોડવામાં આવે છે. તો જેના કારણે ઘણું એવું પ્રદુષણ શહેરમાં થતું હોય છે, અને મોટા ભાગના ગ શહેરમાં વસતા લોકો હોય છે એ લોકોનું જીવન થોડું તણાવ ભર્યું રહે છે, કારણ કે જેમ કહ્યું હત એમ કે ઝડપી જીવન હોય છે એમનું મને વધારે કરીને કામનો ભાર હોય છે, અને પોતાનો ગુજરાન ચલાવવાનું હોય છે, એટલે થોડી ઘણી એવી મજબૂરી પણ હોય અને એજ રીતે આપડણે ગામડામાં જઈએ તો ગામડામાં હ આપપણે પોતાનું કામ નિરાંત અને કુદરતી રીતે સૌંદર્ય નું આનંદ માનીને આપણે પોતાનું જીવન જીવતા હોય છે, તો આપને કય એવું બેસ્ટ લાગ્યું છે જેમાં હા એટલે મતલબ આપને કયું પણ જીવન શ્રેષ્ઠ લાવ્યું ગ ગામ ન કે શહેર
ત્ટ મારા ક છે, પ્ર્ણે ગ્રામ્ય જીવન કુદરાતી મ્યુજિક હોય છે. ગામડામાં સ્વચ્છ વાતાવરણ હવા હિયાળાય ખ્ેટરો નદીઓ અને શાંતપૂર્ણ વાતાવરણ હોય છે. ગામના લોકો સામાન્ય રીતે સરળ મહેનતું અને એકબીજાની મદદ કરતા હોય છે.
કૃષિ પશુપાલન ગામના લોકોનો મુખ્ય વ્યવસાય છે. ગામના જીવનનો ખર્ચ પણ શહેરી ખર્ચ શહેરી જીવનના ખર્ચ કરતા સરખામણી માં ઓછો હોય છે. જોકે ગામડામાં ઉચ્ચ શિક્ષણ નવા અદ્યતન આરોગ્ય સેવાઓ રોજગારીની તકો અને પરિવહનની કેટલીક સુવિધાઓ મર્યાદિત હોય છે.
તે ટેનિસ સરખામણીમાં શહેરી જીવનમાં આધુનિક સુવિધાઓ સારી શાળાઓ કોલેજ હ હોસ્પિટલ ઉદ્યોગો પરિવહન અને રોજગારોની વધુ તકો ઉપલબ્ધ હોય છે.
શહેરમાં લોકો જડભર્ય જીવન જીવે છે. અને નવી ટેકનોલોજી નો વધુ ઉપયોગ કરે છે. પરંતુ શહેરોમાં પ્રદુષણ પણ ખૂબ હોય છે. ટ્રાફિક નો અવાજ વધટ્ટા ખર્ચ માનસિક તણાવ જેવી અનેક સમસ્યા પણ જોવા મળે છે શહેરના લો પાસે ઘણી વખત બીજા માટે સમય પણ ઓછો હોય છે. આજના સમયમાં ગામ અને શહેર વચ્ચેનું અંતર ધીમે ધીમે ઘટી રહ્યું છે.
સરકાર દ્વારા ગામડાનાવા રસ્તાઓ વીજળી ઇન્ટરનેટ શિક્ષણ આરોગ્ય વગેરે અનેક જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. તેથી ગામડાનું જીવન પણટું સુવિધ સભર બનતું જાય છે. તમારા કહ્યા પ્રમાણે મારું ગામડાનું જીવન મને સારું લાગે છે. જ્યાં લોકો એકબીજા સાથે હળી મળળીને રહે છે વાતો કરે છે. અને એકબીજાને કામ આવે છે.
ઘણા બધા લોકો સાંજના સમયે ભેગા મળીને બેસે છે વાતો કરે છે. અને એકબીજા ન એકબીજાને હેલ્પ કરે છે.
લોકો એકબીજા સાથે સમય પસાર કરે છે અને તેમને મદદ કરે છે.
જો કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય તો આ બધા ગામના લોકો તે વ્યક્તિ ને મદદ કરવા માટે જાય છે. કોઈ પણ પ્રકારનું મદદ કરી શકે છે એટ
કોઈ પણ તહેવાર હોય તો શહેરો કરતા ગામડામાં લોકો તેને ધૂમધામથી ઉજવે છે. ગામડાના લોકો બધા ભેગા મળે છે. અને તેને શાંતિપૂર્વક ઉજવે છે. ગામડાના લોકોનું જીવન એવું હોય છે કે તેઓ સરળતામાં માને છે અને લોકો સાથે સંબંધો માને છેી તેઓ એવી રીતે જીવન જીવે છે કે તેઓ બીજા લોકોને પણ મદદ આવે, અને તેને તેમને ભવિષ્યમાં ઘણા બધા લોકો યાદ રાખે.
એવું કહી શકાય કે ગ્રામ્ય અને શહેરી જીવન બંનેનું પોતાનું મહત્વ છે. ગામુડું આપણને શાંતિ, કુદરતી વાતાવરણ અને સાદગી આપખે છે જ્યારે શહેર વિકાસ, રોજગાર અને આધુનિક સુવિધાઓ પણ આપે છે. તેથી બંને ના સારા ગુણો આપણને આવીને સંતુલન જીવન જેવું એ શ્રેષ્ઠ માર્ગ છે.
તો મિત્ર તમને કયું જીવન ખુબ ગમે?
હ મને પણ ગ્રામ્ય જીવન એ શ્રેષ્ઠ લાગે છે અને હું પણ ગામ ગામ ગ્રામ્ય વિસ્તાર માંથી જ આઉું છું તો ગ્રામ્ય જીવન એજ બેસ્ટ છે. અને ખુબ જ સરસ એવી તમે વાતો કરી જે તમે શહેર વિ શહેરી વિસ્તારનું જે હા વાત કરી કે એમાં એના ઉપયોગો એના ફાયદાઓ પણ તમે જણાવ્યા તો આપની સાથે વાત કરીને મને ખુબ જ એવો આનંદ થયો. અને તમારો એવો અમૂલ્ય ટાઈમ આપવા બદલ હું તમારો આભાર માનું
તમારો પણ ખૂબ ખૂબ આભાર
અચ્છા તો ચાલો પછી મળીએ